કેમ છું મજ, હા બસ. જલસા.
હ ભઈ રજ આજે એમ હું તમારી સાથે તહેવારો અને પરંપરાઓ જે છે આપની ભારત દેશની ભારત દેશમાં જે અલગ અલગ તહેવારો આવે છે આ ટોપિક પર તમારી સાથે વાત કરવા માંગુ છું.
હા સરસ ટોપિક પસંદ કર્યો છે. આપડા ગુજરાત આપણા ઈન્ડિયામાં જે તહેવારો મનાવવામાં આવે છે ખરેખર એટલું આમ ધર્મમય જીવન પ્લસ આપણી પરંપરા એટલે કે આપડા ઘરમાં આ તહેવારે આ વસ્તુ કરીએ છે, આ તહેવારે આમ થવું જોઈએ. એ બધું જોતા એ લોકોને બી એવું લાગે છે કે હા આપડે આમ કરવું જોઈએ અને એ બાન ઘરના છોકરાઓ બી શીખે છે. એમના પપ્પાઓ એમના દ્વા બધું નોલેજ મળતું હોય છે એ લોકોને.
બરોબર અને તહેવારો એવ છે કે દરેક વ્યક્તિને તે ગમતા હોય છે અને બધા તહેવારો ટાઇમ પ્રમાણે આવતા જેમ કે જાન્યુઆરીથી આપણે ચાલુ કરી તો જાન્યુઆરીમાં ચૌદ પંદર જાન્યુઆરી ઉત્તરાયણ આવે છે ઉતરાયણમાં તમે જોશો કે બધા બાળક લઈને મોટા સવાર થી ડાકાા પર ચડી જાય છે પતંગ ચગાવે છે આખું આકાશમાં તમને રંગબેરંગી જોવા મળશે એટલા બધા પતંગ ચગ છે અને ત્યારે એટ બ તયા લોકો પરિવારમાં બી બધા ધાબા પર ભેગા થઈ જાય છે મોજ મસ્તી કરે છે અને તમને આખા દિવસમાં ધાબા પર બધે ડીજેને બધું સાઉન્ડ સ્પીકર મૂકેલા હોય છે આખો દિવસ તમને લપેટ કાપ પેસે તેનો અવાજ તમારા કાનમાં ગૂજતો હોય છે અને આ બે દિવસ ના તહેવાર પર ખૂબ જ આનંદથી લોકો કેમ કે સ્થાનિક બધે રજા હોય છે એટલે બધા પરિવાર ભેગા મળીને ઉજવી શકે છે અમુક લોકો તહેવારોમાં બહાર ફરવા પણ જાય છે કારણ રજા હોય છે જેના કારણે કોઈ તહેવાર ન મનાવતો હોય તે લોકો આ તહેવારોનો ઉપયોગ કરીને બહાર બી ફરવા જતા હોય છે એટલે આ ઉત્તરાયણ એવો તહેવાર છે કે જે બધાને ગમે છે અને આ લોકો ખૂબ આનંદથી ઉજવે છે
અમને દીવાળી અને નવ ટ્રી એ બો મોટા તહેવાર છે. અને એની તૈયારી બો પહેલેથી કરવી પડતી હોય છે નવરાત્રી હોય તો પણ એને ટ્રેડિશનલ ના બધા ડ્રેસ લાવવા પડે છે એના ઓર્નામેન્ટ લાવવા પડે છે હવે તો છોકરાઓ પણ એમના ડ્રેસ એટલા બધા વેરાય ટીમાં પહેરે છે ને એટલો શોખ વધી ગયો છે હવે તો છોકરી કરતા છોકરાઓ ના ખર્ચા એ લોકો બ્યુટી પાર્લરમાં જઈને એ પોતાનું ફેસનુ ફેશિયલ ના તેને બધું કરાવે છે નવરાત્રી આવે ત્યારે એટલે હવે બધું ટ્રેન્ડ એટલું બદલાઈ છે અને કેટલા સવા બાર વાગે ના ચાલુ થાય પાર્ટી બ્લોકમાં એટલા ગરબા ચાલે છે કે સવારે ચાર પાંચ વાગે તો એ લોકો રમીને આવતા હો એટલે એટલો ગાંડો શોખ થઈ ગયો છે પ્લસ એની પાછળ એટલો ખર્ચો હવે તો ડાન્સ નવરાત્રીમાં ગ્રુપમાં ગરબા શીખવાના પણ ક્લાસીસ ચાલુ થઈ ગયા છે એટલે બધાને એટલો આનંદ આવે છે એટલે એની તૈયારી બધા પૂર્વે કરે છે કે નવરાત્રી આવી રહી છે તો એના ક્લાસીસ મહિના દોઢ મહિના પેલા ચાલુ થઈ જાય એની તૈયારી કપડાં ખરીદો દિવાળી આવે તો દિવાળી પેલા ઘરમાં સફાઈ કરો નવી વસ્તુ કે ફ્લાવર લાવા છે ટેબલ ક્લોથ લાવા છે ચાદર લાવી છે આ લાવ છે નવી બો બધી વસ્તુ અને બધા જે જોબ કરતા કે હોય માણસો એ લોકોને દર પહેલી તારીખે પગાર મળતો હોય અને દિવાળીમાં ડબલ પગાર મળે છે પ્લસ બોનસ પણ મળે છે ને મીઠાઈ પણ મળે છે એ રાહ જોતા હોય છે કે આ પગાર આવે બોનસ આવે એટલે એનાથી અમે ઘરમાં જોઈતી વસ્તુ લાઈએ કે મીઠાઈઓ લાઈએ કે છોકરાઓ માટે એટલે આ બધી વસ્તુ બો ટાઈમ પહેલા ચાલુ થઈ જાય છે. અને ઘરમાં એક આનંદનુ વાતાવરણ છવાઈ જાય રંગોળી કરવી લાાઈટિંગ કરવી દિવાળી એટલે દીવાઓ પ્રગટાવવા અલગ અલગ જાતના ઘરને ડેકોરેશન કરીને સજાવું અને નવું નવું ઘર લાગે ઘરે દીવા મૂક્યા હોય રંગોળી કરે ઘરનું વાતાવરણ એટલું શુદ્ધ લાગે ઘરમાં બધા વડીલોથી માંડીને બધા ભેગા થઈને લક્ષ્મી પૂજન કરે ચોપડા પૂજન કરે બધા એકબીજાને તિલક કરે છોકરાઓ આવથી પરંપરા જુએ કે આ દિવસે આ કરવાનું પપ્પા આ રીતે લક્ષ્મી પૂજન કરે છે આ બધું શી ખયે પણ છે ને આ બધી શીખીને એ લોકો એમની પરંપરા આગળ ચલાવતા હોય છે.
હા બધું છે બીજા ઘણા બધા તહેવાર તમે જોશો ઉતરાયણ વાસી ઉતરાયણ પછી રક્ષાબંધન ભાઈ બહેન ના ખૂબ જ તહેવાર તહેવાર આવે છે તેમા બેન ભાઈને રાખડી બાંધ છે બધા પરિવાર વાળા એ દિવસે ભેગા થાય છે જમવા એ બધો મહોત્સવ હોય છે અલગ અલગ તહેવાર છે પછી નવરાત્રીની તમે વાત કરી જન્માષ્ટમી છે હોળી ધૂળેટી છે હોળી ધૂળેટીમાં તમે જોશો તો ધૂળેટીના દિવસે લોકો ખૂબ જ આનંદપૂર્વક આ તહેવાર ઉજવે છે એકબીજાને રંગ કલર લગાવે છે બધા છોકરાઓને મોટા બધા પાટી આ બધી જાણકારી હોવી આપણા જીવનમાં ખુબ જ જરૂરીની વસ્તુ બની ગઈ છે.
અને અમારા જૈનમાં પર્યટન નો તહેવાર આવે છે આઠ દિવસ નો તહેવાર હોય છે આઠ દિવસ એટલે બધા બધા તહેવારો એવા છે કે જેમાં ખાઈ પીને જલસા કરવાના હોય છે મોજસોખ પૂરા કરવાના હોય અને આ તહેવાર એવો હોય છે કે બધું ત્યાગવાનું હોય છે અનાજ કપડા છે આ છે ઔષધ કરે છે સાદા સિમ્પલ કપડામાં હોય છે જે લોકો અને ખાવાનું પણ તમારે એક ટાઈમ ખાવાનું કે ઉપવાસ કરવાનું કે એ રીતે અને વ્યાખ્યાનમાં જવાનું આ અને સંવત્સરી ના દિવસે કે જે આપણે એકબીજાના આખા વર્ષ દરમિયાન જેની પણ જોડે ઝઘડો થયો હોય કે કઈ પણ થયું હોય તો આપણે ભૂલચૂક માફી કરીને મન વચન એમને નીચામે દુકડામાં આપવાનું હોય છે એટલે આખા વર્ષનું પાપ આપણે ધોઈ શકીએ છે આ એટલી સરસ વ્યવસ્થા છે. કે આપણે આપડા પાપને ધોવાનો એક સરસ મોકો મળે છે અને સુધારી શકીએ છે આપણી ભૂલને કે આપણે એમની જોડે બદલું લીધું ઝઘડ્યા કર્યા પણ કઈ વાંધો નહી મારી ભૂલ હતી એ માને કે ના માને હું જઈને નીચામે દુકમાં આપી દઉં એટલે હું તો મારો આત્મા તો શુદ્ધ થઈ ગયો મારા મનમાં તો એમના પ્રત્યે કોઈ વેર નથી એવી રીતે પણ સરસ રીતે તમે ઈચ્છા દુકડમ આપીને તમારા આત્માને શુદ્ધ કરી શકો છો અને ગણેશ ચતુર્થી એ પણ બોમ્બેમાં એટલો મોટો મહિમા છે કે એ પણ નવ દિવસ સુધી ચાલે છે. રોજ ગણેશજીની આરતી થાય છે અને રોજ ગરબા ગાવામાં આવે છે બધા એને પણ હવે તો બધા તહેવારોમાં લોકો બોવ એન્જોય કરતા થઈ ગયા છે
હા પ્રદૂષણની વાત કરી એના પછી હું કહેવા માંગીશ કે પ્રદૂષણ એ જૈનો ન ખુબ જ અગત્ય ન તહેવાર છે જેમાં લોકો અલગ અલગ તપસ્યા કરે છે જેમ કે એકાસના બીઆસના ઉપવાસ આંબેલ છઠ અઠમ અઠાઈ નવ ઉપાસ સોળ ઉપાસ માસક સણ જેની જે શક્તિ હોય જેનાથી જે તપ થતા હોય નાના થી લઈને મોટી ઉંમરના લોકો બી આ આઠ દિવસોમાં તપ કરતા હોય છે. કારણ કે આઠ દિવસો આખ વરસ જ માટે ખુબ જ અગત્યના દિવસ હોય છે ત્યાં આઠ દિવસોમાં મોસ્ટ ઓફ બધા રજા રાખે છે કારણ કે આઠ દિવસ ભક્તિ ભાવના ખુબ જ બધી સરસ રીતે થાય છે તમે એમનું શીડ્યુલ જશો તો જઈન સવારથી ઉઠીને પ્રતિકમણ પછી પૂજા ને એ બધું પછી સાંજે પ્રતિક્રમણ વ્યાખ્યા વ્યાખ્યાન અમુક લોકો પોષત કરે આખો દિવસ ત્યારે એટલે આ બધી જે પરંપરા છે પહેલેથી જે ચાલતી આવી છે આને સમજીને અત્યારના લો કો બી આને માને છે અને આ તહેવારોને સમજી તેને ઉજવે છે અને આ જઈનાનો તહેવાર તમે જે કીધું સંભસરી સંભતસરી એ બધા એકબીજાથી જે ભૂલ થઈ હો ઝઘડા થયો એની માફી માંગે સમા માંગે છે અને આ આગળ બી આ ભૂલ ના થાય તેનું ધ્યાન રાખવાની પછી બીજા ઘણા બધા તહેવારો તમે આવતા હોય છે અને બીજો એક જૈનો નો તહેવાર છે મહાવીર જયંતિ મહાવીર જયંતિમાં લોકો મહાવીર સ્વામી ભગવાન છે ચોવીસ માં તીર્થંકર જૈનોના એમનો જન્મ મહાવીર જયંતિમાં એમનો જન્મ કલ્યાણક મનાવામાં આવે છે એટલે એમની બર્થડે એ દિવસે મહાવીર સ્વામી ભગવાનનો જન્મ થયો હતો એ એ રીતે તમે જોશો કે આખા વર્ષમાં ઘણા બધા તહેવારો આવે છે અને તહેવારોનું મહ ત્વ સ્કૂલોમાં બી મનાવવામાં આવે છે સ્કૂલોમાં બી તમે જોશો કે જેમ જેમ તહેવારો આવે તેમ તેમ એમાં ઉજવણી થતી હોય છે હવે જેમ કે ઉત્તરાયણ આવે તો ઉત્તરાયણની ઉજવણી થાય જન્માષ્ટમી આવે એ લોકો માતલી ફોડવાનું આયોજન ખે રક્ષાબંધનમાં રાખડી નું આયોજન રાખે પછી અ જા નવરાત્રીમાં ગરબા નું આયોજન કરે એટલે જેમ જેમ તહેવાર એમ તેમ તેમ ત્યાં સ્કૂલ ના બાળકોને બી શીખવાડવામાં આવે છે કે આ તહેવાર નું આ મહત્વ છે પછી છવ્વીસ જાન્યુઆરી પંદર ઓગસ્ટ આવે તો દેશનું સ્વતંત્રતા દિવસ આ એમને સમજાવવામાં આપણો દેશ આઝાદ થયો અને ધ્વજારોહણનો પ્રોગ્રામ રાખવામાં આવે એટલે સ્કૂલોમાં બી બાળકોને એ શીખડવામાં આવે જેથી આગળ તહેવારો નું મહત્વ એમને સમજાતું રહેે ને આ લોકો મનાવતા રહે
અને જે છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એ લોકો પણ સાતા કલુઝ ભલે આપડ નથી માનાવતા પણ જે અ ઈસુ ખ્રિસનો હતા એ લોકો માને છે આ આ અંગ્રેજી સ્કૂલોમાં બધા તો સાતા કલુઝ ન પણ મહમા હવે ધીરે ધીરે બીજા લોકો પણ બીજી સ્કૂલોમાં પણ અને કૂલવાના હોય તો તમે તમે બજારમાં ભી જશો તો બધે પચીસ ડિસેમ્બર એટલે કે જાણે બધી દુકાનોમાંને એમાં લાાઈટિંગ કરેલી હોય છે અમુક ડિસ્કાઉન્ટ આપતા હોય અને સાતાક્લુઝ ના કપડા કે સાતાક્લુઝ ક્રિસમસ ટ્રી અને એ બધું વિચાતું હોય છે ને બધું એ લોકો એન્જોય કરતા હોય છે સાતા કલોઝ ધાને ગિફ્ટ આપે છે છો છોકરાઓ બધા ખુસાય છે.
હ એટલે ટોપિક તહેવારો અને પરંપરા એવો છે કે જેટલી આપડે વાતો કરી એટલી ઓછી છે. ને આપડી પાસેથી આના વિશે ખુબ જ નવી-નવી જાણકારીઓ મળી. અને છેલ્લે તો એ કહીશ કે આ નવા આપડે પાછા નવા ટોપિક સાથે મલીશું ત્યાં સુધી આવજો. થેન્ક યુ.
બાય હા.